હ હલો! કેમ છો?
હાલો!
હા, કેમ છો?
બસ, એકદમ ફાઇન. તમે કેમ છો?
ફાઇન. વરસાદ કેવું છે તમારે ત્યાં?
આજે તો ટચવું જ બે દિવસથી એકદમ ઓછો થઇ ગયું છે વરસાદ. આજે તો નથી સવારતી રોડ પણ આખા સુકાઈ ગયા છે. અને થોડું, આમ વેધર સારું લાગે છે.
હા ઠીક છે. ને બીજી.. બધી ટ્રેનો ના કાલે લફડા હતા ને?
હા, હવે એજ છે. આજે મને જવાનું છે ટ્રેનમાં સવાર થી જ એન્ક્વાયરી કરું છું. ટ્રેનો તો ચાલુ છે. અને ઓન ટાઈમ પણ છે, પણ પછી બપોર પછી કેવાય નઇ વરસાદ ના ઉપર ડિપેન્ડ બધું જ એકચુલી અમે ગુજરાત માં સુરત અને નવસારી એ સાઈડ બહુ ખરાબ હાલત છે, એટલો પાણી ભરાઈ ગયું છે.
હમ
અને મને એ સાઈડ જ જવાનું છે.
ઓ
હમ એટલે હવે
ટિકિટ કન્ફર્મ છે તમારી? ટિકિટ છે ને?
હ હ ટિકિટ કન્ફર્મ છે. આજે સવારે જ મારી એક ફ્રેન્ડ ગઈ નવસારી સાઈડ તો એ તો મને કેતીતી કે બધી ટ્રેનો ખાલી જ ગઈ છે. એની તો ટ્રેન ઓન ટાઈમ હતી અને એતો પોચી પણ ગય. એને જ મને કીધું કે બધી ટ્રેનો ઓન ટાઈમ છે. તો તું ઘરેથી પો નીકળી જજે. અને ખાલી છે બધી કારણ કે લોકો હમણાં થોડું ટ્રાવેલિંગ અવોઈડ કરે છે.
બરાબર છે ને? વિજુ બાકી બધું બરાબર એકદમ. તમે ઓ
કઈ નઇ આજ આ બધું વરસાદ. વધારે વરસાદ પણ ગમે નહી આપણને આપણને થોડું ઓછું વરસાદ જ જોઈએ.
અરે એ નહિ એ બહુ વધારે હોય ને જડી લાગે છે ને સાત- આઠ દિવસની એમાં કંટાળો આવે. આજ થોડી થોડી વાર ઊભી રહીને આવે ને તો વાંધો નહીં આવે બ અ સૌથી પેલી મગજ મારી તો કપડાં સુકવાની હોય છે ક્યાં સુકાવાના
હા ક્યાં શું કપડાં સુકે જ નહી. ત્રણ ચાર દિવસ સુધી અને પછી કપડા માંથી છે ને ઓલી ભેજ ની વાસ આવે એટલે વસ્તુ જ નય ફાવ
એજ એજ બરાબર છે. કપડાં ની એટલી મગજ મારી હોય ને અને બે ત્રણ દિવસ આપણેે નઈ મશીન ચાલુ કરીએ. તો કેટલો ઢગલો થઈ જાય પછી.
આ
બીજું બોલો.
કાઈ નઇ. આ જવો હમણાં જ હું કાલેજ છે ને અહિયાં જઈને આવી મોલમાં ગઈતી. કે બધું મોનસૂન સેલ ચાલુ થઈ ગયા છે ને હમણાં મોલમાં, બધી બ્રાન્ડ પર તો હું એમાં જઈને આયવી તી. પટ ક્યાં આટલું ખોટું બલે. આ લોકો છે ને બહાર બોર્ડ લગાડી દે અપ ટુ ફિફી પરસન્ટ. અને પછી તમને અંદર કોઈ પણ વસ્તુ ગમે ને તો એ અપ ટુ ફિફ્ટી હોય જ નહી એમાં દસ ટકા ને વીસ ટકા જોઈ ને આપડે ઓલું ફિફ્ટી પસેન્ટ એટલું હાઈલાઈટ કરે કે આપડણે અંદર ઘુસી જ જઈએ અને આપણે છેતરાઈને જ આવીએ બહાર
બરાબર છે તો એ લોકો છે ને સેલમાં શું કરે છે. પ્રાઇઝ વધારીને જ મૂકે છે.
હા
આમાં જે ને આટલા નું કઈ હોતું નથી. પણ એ લોકો પ્રઇઝ ટેગ મારે છે ને એ ડબલ જ હોય છે અને પછી આના પર એ ફિફ્ટી પસન્ટ કરે કે એ લોકો કે પોતાનો ઘાટો કહીને થોડી કામ કરે
હા
એવું હોય છે.
હા હ
બીજું શું?
કઈ નહી આજ જુઓ ને એટલે હું એજ કીધું તું કે આ લોકોની માર્કેટિંગ પોલિસી કેટલીસ્ટ સ્ટ્રોંગ છે કે આપણને કે ટ ફફ એટલે મારા જોડે મારી એક ફ્રેન્ડ હતી મેંને જ કીધું. બલ બેટા આ અપ ટુ ફિફી પરસેન્ટ લખ છે. ફ્લેટ ફિફી પસેન્ટ હોય ને ત્યારે જ લેવાય વસ્તુ હતું કારણ કે અપ ટુ ફિફી પસેન્ટમાં પણ એટલી મોંઘી પડે એ લોકો દસ ટકા ડિસ્કાઉન્ટ આપે દસ ટકા એટલે તો શું જ થવાનું છે એમાં
કંઈ નહી કઈ પણ વસ્તુ તમને ત્રણ ચાર હજાર થી નીચે કઈ પસંદ આવતી નથી
એ તો છે જ ને હવે જ આ બધાને આજકાલ છે ને બધાનું ઓલું બ્રાન્ડ વાળું. ક્રેઝ વધી ગયું છે પેલા આવું કંઈ નતું પેલા તો આપડે બધામ નાની મોટી દુકાન માંથી લઈ લેતા યુનિક વસ્તુ જોઈતી હતી અને આજકાલ તો આ બ્રાન્ડના તો એવા નખરા થઈ ગયા છે. કે એક તો છે ને તમને ઓલ ઓવર
પણ બોર્ન બેબી માટે પણ ફસ્ટ ક્રાય ને આમ ને તેમને કેટલીક
એજ તો કહઉ છું આજકાલ બ્રાન્ડના જ બધા નાટક વધારે થયા છે. અને પ્લસ આમાં શું છે તમે બ્રાન્ડ માંથી કોઈ વસ્તુ ખરીદો ન તો એ તમારી વસ્તુ એકદમ કોમન ગણાય કારણ કે એ બ્રાન્ડ નું શોરૂમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં રહેવાનું છે એ વસ્તુ તમને ઓલ ઓવર. ઇન્ડિયામાં દેખાવાની છે તો પછી તમે કેમ બ્રાન્ડ પાછળ ભાગો જયારે તમે અનકોમન વસ્તુ પહેરો છો. તો પણ લોકોને તો એવું જ જે બ્રાન્ડ એકચુલી મોલ વાળું કલ્ચર જ બહુ ખરાબ થઇ ગયું છે. તમે જાઓ અડધો આખો દિવસ તમારો પછાર
જે શોપ વાળા છે ને એ લોકોની તો વાત લાગી ગઈ છે ઓનલાઈન અને આ મોલની શોપિંગમાં
એ તો છે જ પણ હું એજ કહ કે આ મોલનું કલ્ચર જ બહુ ખરાબ છે. એ તમે આખો દિવસ ત્યાં લઈને જવું પડે તમને કારણ કે એટલી બધી દુ કા ન હોય પેલા તો સોથી ઉપર બધા સ્ટોર હોય. તમે બધી વસ્તુને ત્યાં વિઝિટ કરો જુઓ કરો પછી એ લોકો નો ધંધો હજી વધવો જોઈએ એના માટે એ લોકો પર ફૂડ કોર્ટ જેવી વસ્તુ મૂકી દે એટલે આપડણે ત્યાં જઉ તો ત્યાં તમાર હજાર બે હજાર નો ફટકો લાગે અને સાતા નાના બચ્ચાઓ હોય પછી તો ભૂલી જ જવાનું કેક દેખાય આઇસક્રીમ દેખાય.
કેક આઈસક્રીમ તો ઠીક છે પણ. અ બધે આજકલ એ પણ છે ને પ્લેઝોન.
એજ તો યસ તો એમાં તો એજ તો કહું છું કે હજાર બે હજાર તો એક નાના ટેણીયાઓને તમે લઈને જાવ ને મન તો એ લોકો ના માટે આપણને સાઈડમાં મુકવા પડે.
હા બરાબર છે એતો.
એના કરતા તો આ નાની નાની દુકાનો માં આપડે થોડું રિક્વેસ્ટ કરીએ ને તો એ લોકો તમને થોડું બારગિન પણ કરીને આપે હવે આ બધા મોટા. સ્ટોરમાં તો બાર્ગિન નામની કોઈ વસ્તુ જ નહી હોય એમાં તો એમ આરપી નો ટેગ હોય ત્યાં. સ્કેન કરો તમારું બિલ બને તમને પેમેન્ટ કરવાનું.
બરાબર છે. એ હમણાં જ છ સાત મહિના પહેલા. મારી ફ્રેન્ડ છે અમેરિકામાં રહે છે ઓલી એ બે. કુર્તા મંગાવેલા નવરાત્રી માટે.
ઓકે.
એ અમે લોકો મોટા મોટા શોપમાં ગયા ને ત્યાં તો ત્રણ હજાર. હજાર ને આટલા ના હતા. મેં મારી ફ્રેન્ડને કીધું ચાલ આપડે છે ને. આ નાની શોપ માં જઈએ અહિયા પણ મળે અમે લોકો ત્યાં ગયા એજ વસ્તુ ત્યાં અમને બારસો રૂપિયા માં મળી ગઈ.
અરે વાહ.
હા એજ વસ્તુ.
હમ. એજ તો અને પ્લસ એમાં શું છે આપડી ઇકોનોમી માં ગવર્મેન્ટ આપણને એમ કે ઇકોનોમી માં ફરક પડે છે તમે જ વિચારો. કે મોલમાં જઈએ અહિયા જે આપણી નાની દુકાનમાં જે તમારું કામ પંદરસોમાં થઈ જાય. એ તમે મોલ માં જાવ તો કયારે પણ પંદરસો આપીને ઘરે આવવાના છો. કોઈ નથ આવવાનું તો સેમ આપણું આ ડીમાટ. અને રિલાયન્સ માર્ટ જે ઓપન થયા છે તમે પેલા કરિયાણા વાળાના ત્યાં તમને ખબર છે આપણે. પેલ્લા બહુ પેલ્લા આમ બુક કરતા હતા આખા મંથલી આટલી ગ્રોસરીની લિસ્ટ. બનાવીને આપતા હતા એ પણ એક ફિક્સ અમાઉન્ટ જ થતું હતું કે આટલામાં આપડી વસ્તુ આવી જશે. હવે તમે આ ડીમાટને. ફ્રેશ બજાર ને એ બધામાં જાઓ તો તમારી લિસ્ટ ક્યારે પણ એટલી જ તમે ચાર વસ્તુ. લિસ્ટ બનાવી છે તો ખાલી ચાર લઈને તમે આવવાનો છો.
ના ના એ તો છે જ ત્યાં જઈએ ને તો આપડા ખોટા ખર્ચા વધારે થાય છે.
એજ તું એટલે આ બધું છે ને ગવર્મેન્ટની જ પોલિસી છે. તે તમારા પોકેટમાં હોય સો રૂપિયા અને આપણને બતાડે હજાર રૂપિયાનું ને આપણેે પણ. હ્યુમન છે ભાઈ આપણું પણ મન તો લલચાય જ નાના બાળક ના જેવું.
એ તો બરાબર છે ત્યાં જ એટલે હું જતી જ નથી. ડીમાટમાં ને અહીંયા આપડે તો ઘરમાં લિસ્ટ બનાવી લઈએ પછી અહિયાં કરિયાણા વાળાથી જ મંગાવું છું એનો માલ પણ ફ્રેશ હોય છે. અને એને પાછો આપ કરવાનું હોય કોઈ વસ્તુ ખરાબ નીકળી જાય તો એ બિચારો લઈ લે
હા એ વસ્તુ પણ છે હા આ લોકોને બીજા અને બીજ એ લોકો. લોકોને શું મિસ્ટેક આટલા મોટા મોટા મોલ ઓપન થઈ ગયા છે તો એ લોકો ના ધંધા પાણીમાં કેટલી. ઓલું થાય છે પ્રોબ્લેમ થાય છે.
બધે આવું જ છે હવે શું કરવાનું.
હા.
આપણે વરસની વસ્તુ જે ભરીએ એ કંઈ તમે. ડી માર્ટને અહિયાંથી લો તો કઈ ચાલે નહી એ તો આપણે જે કરિયાણાવાળા હોય એના પાસેથી જ લેવાનું હોય
હા. નઈ નઈ એ તો ડી માર્ટ વાળામાં એ લોકોમાં શું હોય છે એ લોકો એસી માં બધી વસ્તુ મૂકે છે. તો એટલા માટે એ લોકો એ લોકોની વસ્તુમાં ઓલરેડી છે ને થોડું મોઈશ્ચર હોય જ છે તો એ તમે વરસ ની જે આપણે ધા એમ ભરીયે એ વસ્તુ ડી માર્ટ માંથી તો નહીં ચાલે તો તમે પ્રોપર કરિયાના વાળામાંથી કા તો કોઈ ડિસ્ટ્રીબ્યુટર ડીલર હોય એના પાસે તો એ જ વસ્તુ ટકે
હમ્મ. એ તો છે ભાઈ શું કરીએ હવે બધું કલ્ચર જ આવું થઈ ગયું છે.
હા હું તમને એમ પૂછતી હતી કે આ હમણાં વર્ષ વરસાદ માં બધી દાળમાં ને એ બધામાં જે ભેજ લાગે ને ઓલા બધા જીવાણું થાય એના માટે તમારા પાસે કઈ છે. ઉપાય તો મને કેજો
હા એ તો છે હું તો પારાની ગોળીઓ ઘરમાં બનાવું છું.
ઓકે
એ સ નાકી દઉ ચેને થોડા લીમડા ના પત્તા
લીમડા એટલે
કળું હા કડવો નેમ છે ને એના પતા નાખી દો તો એનાથી ભેજ નહીં લાગે કીળા પણ નહીં લાગે
ઓકે ઓકે
અને ઘઉંમાં તો અમે લોકો એ જ લઈએ દિવેલ વાળા
હા દિવેડ વાળા તો મારા ઘરે પણ આવે એમાં તો આખા વરસ કઈ પ્રોબ્લેમ નહી થાય.
કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને હું જે એક લેડી છે. એનાથી લઉં છું તો તો એ લેડી છે ને આપણને વરસ ની દોઢ વરસની ગેરંટી આપે છે.
ઓ
હમ્મ એનાથી જ લઉં છું હું એમપીથી મંગાવે છે. અને એના એટલા બધા કસ્ટમર છે અહિયાં વિહાર થી લઈને મુંબઈ સુધી ઘણા બધું ઓનલાઈન જ બુકિંગ થાય છે.
ઓકે
અને આ પણ બહું સારો જવાબ પણ આપે છે. અને પેમેન્ટને કોઈ હાઈ નથી
સારું કેવાય સારું કેવાય ચાલો તમારા જોડે આજે વાત કરીને બહું ગઈમુ હો આપદે ફરી કોઈ વાર વાત કરશું.
ઓકે બાય